હલો
હલો
કેમ છો મજામાં?
હા મજામાં તમે કેમ છો?
મજામાં. આજે હું ખુબ જ મહત્વની વાત કરવા જઈ રહ્યો છે તેનો ટોપિક છે સરકારી યોજના અને લાભો.
હા
ઈતો કોઈ પણ દેશનો વિકાસ માટે સરકારી સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. આ યોજનાઓ મુખ્ય હેતુ લોકો નો જીવન ધોરણ સુધારવાનો અને ગરીબી ઘટાડવાનો અને સમાજના દરેક વર્ગને વિકાસની તક આપવાનું હોય છે વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, વૃદ્ધો અને શ્રમિકો માટે સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. ઘણી વખત લોકોને સુધી યોગ્ય માહિતી પહોચતી નથી જેના કારણે તેઓ યોજનાઓનો લાભ લઈ શકતા નથી સરકારી યોજનાઓનો લોકો શિક્ષણ આરોગ્ય રોજગાર અને આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે આ યોજનાઓ દ્વારા સમાજના નબળા વર્ગને સહાય અને પ્રોત્સાહન મળે છે સૌથી પ્રથમ આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોયને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી આવા વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ અને આર્થિક સહાય આપવામાં આવે છે આ સહાયથી તેઓ પોતાના અભ્યાસ ને આગળ વધારી શકે છે અને પોતાનું સપનાઓ સાકાર કરી શકે છે એવું નથી લાગતું
હા હા એવું જ છે તેમજ ખેડૂતો માટે ખેડૂતો માટે પણ તે લાભદાયક છે જેમ કે પ્રધા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આયુષ્માન ભારત યોજના મહત મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેટિંગ યોજના પ્રધાનમંત્રી અ વ આવાસન યોજના તેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં ખેડૂતોના દર વર્ષે છ હજારની સહાય આપવામાં આવે છે ત્રણ હપ્તામાં સુધી બેંક ખાતામાં જમા થાય છે ને પદા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પાકની કુદરતી આફથીથી નુકસાન થાય તો તેમાં વીમા સહાય મળે છે ખેડૂતોને આર્થિક સુરક્ષા મળે છે આયુષ્માન ભારત યોજનામાં ગરીબ પ પરિવારોને દર વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીની મફ ફત સારવાર અને સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલોમાં લાભ મળે છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેટિંગ યોજનામાં ગ્રામીણ પરિવારને સો દિવસની રોજગારીની ગેટિંગ અને બેરોજગારીની ઘટાડવામાં મદદરૂપ છે. પ્રધાનમં ત્રી આવાસન યોજના ગરીબ અને મધ્ય વર્ગને ઘર બનાવવા અને ખરીદવા સહાય સહાય કરે છે અને સબ સીડી લોન મળે છે, સરકારી યોજનાઓમાં મુખ્ય લાભો ઘણા બધા છે, તમને નથી લાગતું એવું?
આ સાચી વાત છે, તમે વાત એ તેમ તે પ્રમાણ ખેડૂતો માટે યોજનાઓ, તેમની આવકમાં ખુબ જ વધારો કરી રહી છે. અને તેઓમાં આધુનિક ખેતીઓનો પણ
મા એમા વેલકમ
સરકારી, સરકાર ખેલુતોને તાલીમ અને માર્ગદર્શન પણ આપ છે, જેના કારણે વધુ ઉત્પાદ મેળવી શકે, અને તે પોતે આત્મનિર્ભર બની શકે. આ જ રીતે સરકારે આરોગ્ય શેત્રે પણ ઘણી બધી યોજના આપવામાં આવે છે. ગરીબ અને જરૂરી લોકોને સારવાર માટે સહાય આપવામાં આવે છે, રસીકરણ આરોગ્ય તપાસ અને માતા બાળક ના આરોગ્ય માટ પણ વિવિધ કાર્યક્રમો છે. કામ આવે છે, આ યોજનાથી લોકોને આરોગ્ય સુધરે છે અને ગંભીર રોગ થી સંરક્ષણ મળે છે. મહિલાઓ માટે પણ ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. મહિલાઓને સિક્ષણ, સ્વરોજગારી અને આર્થિક સરી, સશક્તિકરણ માટે સહાય આપવામાં આવે છે. ઘણી મહિલાઓ યોજનાઓનો લાભ લઈ શકતા, તેઓને યોગ્ય પોતાના પગ પર ઉભા રહી થઈ, રહી શકતા નથી, અને પરિવારના વિકાસમાં યો યોગદાન આપી શકતા નથી, એવું નથી લાગતું?
હા, એવું તો છે. પણ સરકારી યોજનાના ખેડૂતોને મુખ્ય લાભો જેમ કે આર્થિક સહાય મળે, તેમના પાકને નુકશાન થાય તો તેમને અ પૂરેપૂરી સ સગવડ આપવામાં આવે, પછી વૃદ્ધ અવસ્થામાં તેમને પણ એના એનો લાભ મળે, અને તેઓ પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે, અને ગરીબ મહિલાઓને મફત એલપીજી ગેસ પણ મળે છે અને સ્વચ્છ ઈંધણ થી આરોગ્યમાં પણ સુધારો લાવે છે, બરાબર છે ને?
હા, સાચી વાત છે. એજ રીતે રોજગાર ક્ષેત્રમાં પણ સરકારો, સરકાર ઘણી બધી સહાય આપી રહી છે, જેમકે રોજગાર કચેરીઓમાં ફોર્મ ભરીને બેરોજગાર વ્યક્તિઓ પોતાની રોજગારી રોજગારીની તક મેળવી શકે છે, જેના કારણે તે બેરોજગાર નહી રહે અને તેને જરૂર પડતી રોજગારી મળી રહે. સરકાર સરકારી યોજનાના ઘણા બધા લાભો પણ છે. જે, ઘ, જો તે ઘણા બધા લોકોના જીવન ધોરણ સુધારી શકે છે, ગરીબી ઘટાડી શકે છે, અને સિકસણ અને આરોગ્ય એમાં પણ સુધારો લાવી શકે છે અને સમાજમાં આ સમાન વિકાસની તક પણ પૂરી પાડે છે. પરંતુ પરંતુ ઓછો અભ્યાસ, ગામડાઓની વસ્તી વગેરે સુધી સ્કીમો પહોચતી જ નથી. એમાં ઘણા બધા ઓ પોલિટીશિયન મતલબ કે, રાજકારણ લોકો, એ ગરીબ સુધી સહાય આપતા નથી. તો તે માટે ગામડાઓમાં ખુબ જ જાગૃતિ લાવવા જોઈએ, અને સિકસણના લાભથી સિકસણ લઈને તે લોકોએ ઉચ્ચ અભ્યાસ કરવો જરૂરી છે.
હા, તમારી વાત બરાબર છે. સરકારી યોજનાઓ એ સરકાર દ્વારા, લોકોના કલ્યાણ અને વિકાશ માટે અ શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજનાનો હેતુ ગરીબી ઘટાડવો, શિક્ષણ, અને આરોગ્ય સુધારવું, ખેડૂતોને સહાય કરવી, અને રોજગારની તકો વધારવાનો છે. તેથી સરકારી યોજનાનો સમાજના સાર્વજનિક વિકાસમાં મહત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બરાબર છે ને મારી વાત?
હમ્મ, સાચી વાત છે. કેટલાક વિદ્યાર્થીઓને સ્કોલરશીપ રૂપે અથવા બુક સ, બેગ અને વગેરે જેવી સ અહ સ્કીમો પણ ખુબ જ ચાલ અહ ચાલુ છે. જેનથી બુક્સ અહ અહ સસ્તા ભાવે મળે છે. જેના કારણે અહ
નાથી બાળકોને બહુ ઘણો લાભ થાય છે, લોકો પોતાનું ભણતર સારી રીતે પૂર્ણ કરી શકે, ભલે તેઓ ગરીબ છે, પણ તેઓ પોતાનું-પોતાનું ભણતર અને પોતાનું ભવિષ્ય ઉજ જવળ બનાવી શકે છે. બરાબર
હા બિલકુ લ સાચી વાત. હવે ખેડૂતો માટ તે ડ્રોન ડ્રોન થી સિંચાઈ ડ્રોન થી અ દવા છંટાઈની પણ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ઘરે ઘરે ડ્રોન આપવામાં આવે છે જેથી ખેડૂતો ઓછા ખર્ચે પોતે દવા છાંટીને પોતાનો પાક ને નુકસાન થવાથી બચાઈ શકે છે એવું નથી લાગતું.
હા હા બરાબર છે તેથી પાકનું ઉત્પાદન પણ સારું મળે છે અને તેમને જોઈતું એટલું પોતાનું પોતાનું જોઈતું એટલું પોતાનું પ્રોડક્શન મતલબ કે ઉત્પાદન મેળવી શકે છે લોકો.
હા બિલકુલ સાચી વાત હવે ખેડૂતને ઉત્પાદન માટે કેટલીક સબસીિડી પણ આપવામાં આવે છે સરકાર દ્વારા જે સબસિડી પાસ થાય એટલે ખેડૂતોને તેને યોગ્ય લાભ આપવામાં આવે છે.
હા બરાબર છે તેનાથી ગરીબી ઘટી શકે છે રોજગારીની તકો વધારે છે ખેડૂતોને આર્થિક સુરક્ષા પણ મળે છે.
હમ કેટલાક ખેડૂતો સરકારી યોજના અનેકાર સરકારી યોજના નોા લઈ જ શકતા નથી. તેવા તેવા ખેડૂતોને જાગૃતિ લાવીને તેઓને સરકારી યોજનાઓની જાણ કરવી જોઈએ અને જરૂરી સરકારી યોજનાઓ તેમને સ્કીમ અને યોજનાઓ તેમને બતાવી જોઈએ જણાવવીઈ જેથી કરીને તેઓ પોતાનો યોગ્ય લાભો લેવાનો ચૂકે નહી. તો આજ રીતે આપણેે બીજી વાર વાત કરતા રહીશું.
હા સારું મને તમારી જોડે વાત કરીને બહુ ખુશી થઈ.